હલો.
હલો
હા વ્યા વાજ બોલો હ શાંતિ હો તમાર કહો?
બસ વાંધી હે.
એવો કામમાં પટી જવું. એમ છે કરે બધામાં હ.
બ બસ એ મજામાંશે બે કરના મારે
હા અમે હ હાર ખાતું પીતું બે ભાઈ હ હમણાં ખાતું જ છે.
હ.
હા, તે ખાઈ-પીને હાલ નંબર નથી. હવે ટીવી જોશે.
હં, ચાલ. એદા ખાઈ-પી નવરા થયા, બસ. કેટલાક ફોન કરો, વડી મોટી બુના કર્યો, વડી પિંકિન કર્યો.
હા. હા, એપ્લિકેશનમાં કર, કર, કર તું. ચાલ.
નહીં કરાવતી, પણ આવું હતું ને એટલે બસ કરે. વારા કાઢીને જ ને જોડજો, વાઈ-ફાઈ કર, કરે.
ના ના, એ વાત હા. બસ આખો દાડી છો, હોટસ્પોટ ચાલુ કરી.
ઓ લેમ, કઈન ટાઈમ? હોય ને, નિયન ફોન જોતો હોય ને, આપે સેટિંગ ના થાય ને, ટાવર ના આવે ને.
હા, પાછું ઘણા કોમમાં કોમ પાછું મળે તો પાછું ટાવર.
હા, એટલે જ નહીં, પણ હું હતો, તાબા ઉપર આવ. હોય, ઊભી હતી તો ફોન તમે કીધો ને. હું ફોન કરું, ધાબા ઉપર. અહીંયા પંખો ચાલતો હતો. નકશ. શું જતો, ફૂલ પંખી. પછી અવાજ નહીં આવતો હરખો.
શું જતો, ફૂલ પંખી. પછી અવાજ નહીં આવતો હરખો. મેં કીધું, તું એક ઠેકાણે બેસ જાય તો આખી.
એ હું હા તો ફાવે શિયાળ દસ મિનિટ બગ. ઘણા દસ-બાર મિનિટ ને એમ કે સેટિંગ ના થાય, પણ નહોતું.
સાચી વાત પેલા ફોન સાવ સાદો કરી જ જોવાનો એટલે.
હા હું તેવું જ કરું. તાર બસ મોડા સાગર પર કર તો હશે તો.
ઓ એ કાલના.
હા ગઈ કાલે. કાલે પછી હું ઠેઠ અગિયાર વાગે પછી હંજી... અ આ બધા આપણે ફોન કર કર ના તું. ઈ પડાય નહીં હારું કે કરશે આગળ ભાઈ. ફોન કરી કર, દા. કાડીક કરો, વડી પપ્પાના આવ મોટી બૂન - - ભઈનો આયોન.
ઓહ હોહ, તો બધાના આમાં જ કર્યા.
હા, આમાંથી બટન કરેલું છે અને એટલે એમ કે હઉં વાત કરું આપણું.
અ તો તો હાર તો હાર દાણાના પોચકોલ તો થઈ જ જતો હશે.
થઈ જ પણ હા જો કાલે એટલા બધા કોલ થયા ને તો ખાલી પિંકીના જ આયા.
તાઅલુ.
હા પિંકી નામ તો બાવન. એટલે બાવન એકસો ને ચાર થાય ને.
હ અ.
હા, એટલે આવ્યા કોણ? તો ગીત મારે અગિયાર વાગે...
હા, એ વાત સાચી. અગિયાર-અગિયાર દિવસ ફૂલ થઈ ગયું.
અ અગરપણી ન હજુ કશું નહીં આયુ કન.
એવું હોય તો હવે કરવા નવરા હો જો હોય પણ એ.
ખાધી હોય ને એટલે એ બતાવે. ખાલી હકું જીરો બતાવત ને એટલે ખાલીકા ઈ બાર લાખશે.
હું તો મારે એવું છે. કેતા કોમલભાઈ કે વાત કરીએ તો આવશે. મેં કીધું હજી તો નહીં, કોણ ફોન કરે? એ બે ફોન કરે. બીજા કો ના કરીએ, કો અમે તો ફોન.
તે મારામાં એ કરવાનું ને તેમને કહો વાઘો નહીં.
પણ એક જ કહેવાય નંબર ઉપર વળી ઘડી લાગે ખરી ફોન.
હા લાગે કડીકરિંગ કરો ને તો લાગે.
હા ન તો બરોબર.
અવુ લા હોજી. હો હજી કરો ને તોય ચાલે. હું હો જ ન કરો એ જે હોમ એલે ને ટાઈમ એવો.
એ એ તો એ વાત હજી હું આજે ફોન કરીને પહેલા પુછવા હવે વાળો નવરો હોક નહીં.
એટલે બધે ને ફોન થાય ને તો ભઈ ને ભાભી નહી થાતો અયા બાલો.
એટલે તો અહિયાં નેટવર્ક નહી આવતું હોય એટલે
આવે પણ એ સેટિંગ નહી થતું વાત કર હું નવરીય તારી ના નવરો હોય.
એ વાત સાચી.
અતાર મા ભાવજ જો તાર હું નવરી તો મા ભાભી આંગણવાડીને જલ હોય.
એ આગણવાડી પણ માે નોકરી કરી
હા આગનવાડી ને નોકરી કરવાથી ખવડાવાનુ આનું હૈ. તે ડાગરમાં પછી એ સેટિંગ ના થાય. અહી તો હો પહોચવા કેવી રીતના નંબર પહોંચવા કે પડલા નાખ હા તો રણની ઉપર હોય.
પ્રથમ પોચવાજે તો ઢોવા નો સ
હ એમ ખુદ નો ફોન તો એઈ કે હું કોઈ કોઈ કરી જ નહી એક કે ટાઈમ જ નહી પછી અમારે અં એક શીખવાનું આવ છે માટી કોણ. એટલે બધું મળે તગાર ને એવું બધું પેલા મળતું ટોકર ને એવું બધું.
એટલે માટી કોમ કરીએ એટલે આપડણેને એવી વસ્તુ મળે.
મળે અ પાવડોને તી કમ ને એવું બધું મળે. પણ એની જગ્યા એલા તો પૈસા આા ચાર હજાર આલીશ. મહિનો ભરવાનો ઘરે બેઠા બે ત્રણ કલાક જવાનું કોઈ અ બેહી રેવાનું ત ઊંઘ એવું ઊંઘવા ના મળે કોણ
હા એ તો એ વાત આરામ લાંબ લ સર નવ પાસ
એનો ભરવાન થાય એક બે રજાઓ પડે એમ કે એટલે હેડું જાય એમ
હા પાછુ અમુક તો નોકરીઓમાં એવું હોય કે ઘણી રજા ઓ એ નહિ આલતા
અ એમાં વાપી ને રજા નહી આલતા
હા એટલે જ ને અમુક પાછું જેવું કોમ હોય એ પ્રમાણે પાછો રજા નહિ આલતા
નહીં હાલ તમા ભાભીની અંદર રજા ના હોય ગગતિ
હા એલે પછ ક આપડે તો કેવા થાય અચાનક આવા જવા થાય શું કરવાનું
હા એટલે જ ને
હા
તો બસ મા પાપી ત ફોન કરો પણ કે માર એટિંગ જ નહી થત વાત કરણ કશ વાતતા નને હટોકી તોું તેમાં પાઈ એ એનામ કરે હ પછી મી વાત કરી મીનમાં ભાઈ એમાં પાપેથી બસ વાત કરી તોમાં તેત્રીસ રૂપિયા આયા તમ
જેટલા આયા
તેત્રી રૂપિયા મતાયા હતા
ઓહો
હું તો અહીંત્રણ ચાર દાડા થી ચાલુ છે કોણ મારે
ઓ એ છેલે કે મન કોમા બે દાડાાથીઓ બે દાડાડાથી માર્કેટે આર
એવુ એમ
અ બે દાડા થી તમાર ચાલુ હ
હં હું હર અઠવાડિયે અમે ઉપડી
એ વાત હાચી
હ અઠવાડયે ઉપડે એટલે ક વાતો ને અઠવાડયે થાય પૈસા આવે એટલે ઉપડી જે આવી
એ વાત હજ એવો કોમલભાઈ કીધ તો તોયાને કીધું કે ખોલાડા ચાલલા ને ભછ સ કઈ ખોલીલ
હ નાના ભાઈ કરેલુંય કે નહીં
ના એ તો કે મારે નહી ખોલવું કે ટાઈમ હોય ન કે વાતચી રીતે કરવો એમ ટાઈમ હોય ના ને
અઅ અને એમાં એવું ટાઈમ હોય એટલે પેલા ફોન કરે એટલે એનથી વાત ના થાય પછી.
ના નવરા પડી પાસે રાતે નવરા પડી આવી જ છે દુકાન ઉપરથી નવ વાગે અને ગોમડાવાળા તો ચેવુક નો વાગ્યા છે એ પાસા બધા હુંએ જ જ્ય કુને કરે પસ
અમારે તાર એવું થાય હે તો બધ માર હોય જ્યાં હું એકલી જાગ આયરા હુઈ જ્યાં
હ પૈસા પણ પૈસા ગ્યાર વાગી હિ.
એ અડધાન દાડે કર દેવાના એટલે રાતને એટલી રાત ના ચોકવી પડે
એ વાત હાચી દાડે દાડે થોડો થોડો ફોન કર દેઆના એમ તો આપડે કોમ કરે તો કરે તોય ચાલો પણ ખાલી બખાડો ના થાઓ જોઓ
આમાંરત શોકરાની
એ વાત હાચી.
અમાંર ત બુનને કીધું બુનને કીધું આપડે કીધુ હોજે ફોન કરો હોજ ન કે હું રોટલી બનાવતી હતી ને એટલે કીધા દાબુંદાવ નક કોઈ ની કે દહ મિનિટ ઓમ કરે ઓમ કરો કીધું.
ના નિસ
અવાજ થાય કે ના થાય કીધું તે બૂન કે હારુ
આમાં ચેવું કાપુતરા વાત કરી એમ પેલું તો ઘણું થાય પાછું મૂકી દી કે કોમશ કે.
હ એમ થાય આ દસ બાર મિનિટ પૂરી તો કરવાની બાર ઉપર બે તઇન સેકન્ડ હેડે પાહે હી
હોએ અ દસ મિનિટ ને ઉપર બાવીસ સેકન્ડન કોક એવું હેડે હે
બાર મિનિટ ઉપરે
બાર મિનિટ ઉપરે ના માંર તો દસ મિનિટ ઉપર
ના બાર મિનિટ ઉપર હેડે હે, બે તઇન સેકન્ડ હેડે. તમે જોજો હમણાં.
હમણા ખબર એ નહિ પડ બાર મિનિટ થઈ જશે
થઈ જાય ઘડીક માં આવી રીતના વાત કરે ન એટલે ઘડીક માં થઈ જાય પણ બૂલ બૂલ કરવાનું આપડે. જેમ બોલા ને
એમ હા અ હોવે એમ વધારે આવ ને પાસા એમાં રેકોર્ડિંગ થાય ને એટલે
હા એટલે એમાંથી એન ચેવું ગમે એટલું ગમે એટલે એ પરમાણે આપ પૈસા મેલી.
અ એ પ્રમાણે આપણ પૈસા મેંલે વાત હાચ
અ અત્યારે તો હું ધાબા ઉપર આઈ અને રાતે તો હું નેચે બેડ રહ્યોને અહયા રહીને વાત
એટલે હ ખલો પણ શું કરે ચાલ તો ઘ બાર હુંઘો તે ઘર મ ઈમ
તો બહાર ઊંઘા હો પણ અમા અક્ષય એટલે એને પપ્પાની ઊંજા હોય એટલે એમ કે બારેન કાકો ન બધા એટલે અવાજ જાય ન ના મજા આવે.
ના ના એ વાત હાચી એટલે ભાઈ અંદર ઊંઘું પડ એ વાત હાચી. હા ઇહે હિ હઅ અને આમાં થોડુ અવાજ વધાર પેલો રાખવો પડે
હ અને આટલ ધાબા ઉપર અત્યાર આઈ જઈ ને દાડે એટલે સાલે
સાલ હઓ.
હઓ
હમ્મ બીજુકો હમ્મ બસ તાન મોમી ને શું કરે હિ હ અમારે હું તો જ છે આ હવે
મન મને ઊંઘ નઈ આવતી.
હું તો ઓમે નઈ ઊંઘતી ચમ ક પાછું કોલેજ જવાનું નેને પસ સર ને એવ ભણતા ત્રણ વાગે આઉં હ ત ઊંઘ આવ પછી ક કોલેજમાં
વાઈ હુંઈરો
હવ આઈને પસાડી પડું એ તો એ ચાલુ હોય જોઈ જઉં
હા બરાબર ચાલે ઊંઘવાર નહીં પછી એ શું કે આખું શારીર બગડી જાય.
હ ખાલી કેળવાડીકમ પછી ચાર પાંચ વાગે એટલે એમ થોડી વાર મશીન ઉપર બેહ કોમ હોય ત પૂરું કરી દેવાનું
આ બરોબર ચાલે
હોવ, હોવ એ રાજપુર આયા છે.
રાજપુર આયા સી ક
હમ્મ એ કે પપન હારું નઈ કે
હ એન પપ્પા ને એવી રીતના થાય જાય છે, પણ
ઓ હોય એમ કે અ બાટલા સડાય એટલે કે ખાવાનું હવે નહી ટકતું પાછું કે કાલયા તું ફોન થી કે હવે તો સારું સે કે હવે તો ખાય છે. બાટલો સડે ને એટલે ઇન્જેક્શન ભારે પડે એટલે એવું તો થાય થોડું ઘણું
હ થોડો મારે ને એટલે થાય એવું
ઈજેક્શન પા અહિયાં હાઈ પાવર નું આલેલો ને એટલે ભારે હે હા. એટલે ખાવાનું તમારે ના ટકે, ના, ના હવે હારું.
તે સોમવારે કી જાવુંશે પિંકી રેસી એટલી કડા કી જીઆવો અને બનવાઈ સે.
ઓવે હે ના ના
તેમ બે ચાર દાડા જઉ શું મારે જવું કીધું
ના ના ચાલે જઈ આવનું ભેગા ભેગું ખબર હે કડાય. આમતો શનિ -રવી.
હા ઈ સાગર ભાઈ કેતા હાલ કોઈ ને કેતા નઈ સાગર ભાઈ એવું કેતા તા- મન મેતો પિંકી ને નહીં તો કે તમારે ચારે જવાનું છે. પીંગી કે છે મને ખબર નહીં કે તમારે તો કે શું મારે કીધું મળવા જાવું શે.
ના ના જઈ આવાનું એ કેય તો તો અમે કે મારા પપ્પા ને આવશે ને અગિયાર તારીખે ઓમ જવાના
હા.
રાજસ્થાન
હોવ.
કે દહ દાડા થાય એટલે પછી કે મોય આઈશ હું તો દસ દાડા
આતો તાર આ તો આ તો વધારે દાડા જ થાય ને.
હમ આવે એટલે દસ દાડા પંદર દાડા તો હાથ
હા તો કજુ આવ શનિ, રવી એટલે થઈ જ જવાના છે.
દહ દાડા તો કોઈ ના નહી કમ પણ પંદર દાડા દસ દાડા થઈ રહી.
એટલે સાગર ભાઈ કેતાતા કે હું આઈશ શની, રવિ ઉપર એટલે કે મે કીધું કઈ નહીં તો કીધું મારે સોમવાર જાઉ તું મળવા તો
ના દેસ તો તો સોમવારનું જવાનું ત મારા હ
હા બે ચાર દાડા વધારે રેહીને આ આવીશું હા.
હા, એટલે જ ને તે તમારે રેવાનું છે એમ તો. હોવ શોતી હો.
તો અગિયાર મિનિટ થાવા આઈ.
હોવ
એ પછી હોમીને કઈ કપાઈ જાય ને એટલે નહીં કરવાનો.
હોવે કોઈ નક્કી નઈ હોતું મારે અમુક વાર કોઈને ભી મારા ભઈ ના મા કર્યુંતુ ને તે એના તો ચવો તો દસ મિનિટ બાવીસ સેકન્ડ થઈ બસ કપાઈ ગયો હતો.
એ અમુક ટાવરને પ્રોબ્લેમ તો માર પઈને હમણાં નાનાને ફોન કર્યો હતોને એક જદર નો કર્યોશે.
તે આઠ જ મિનિટ વાત કરી દે આઠમી મિનિટ ને નવ સેક નવ સેકન્ડ કેમ કોક ઉપર
અને તરત કપાઈ ગયો એટલે અમુક પાસે નેટવર્કમાં પ્રોબ્લેમ હો તો કમ્પ્લેટ પાસી બાર મિનિટ તો કમ્પ્લીટ થઈ જાય.
થઈ જાય એટલે તોય મારે એમાં તેત્રીરી રૂપિયા આયા તા.
ઓહો.
આઠ મનિટ હતી તો મે કીધુ વસુલ છેે કીધું.
હોવ એક ફોન એક
હા, કાલ સાગર ભાઈ નો હા એક સાગર ભાઈ નો ફોન આયો તો કપ પછી એકદને કાપીને પછીની વડી કરે ચાર પાછી એડિટિંગ કાપી વડી જ ના નહોતી કીધું અમે સેકન્ડ બગાડો એને કરતા ડાયરીક ફોન કરો.
તા હશે ને નરે જતા હશે એટલે વાત કરતા હશે.
હા, હવે શી ખબર તો?
ચેલા આજે કરયો તો તમે?
મોડા પુણા અગિયાર કે દ એવી રીત ના
ઓહો હતો તે તો ઊંજ જ્યાંશી અમે તો હડા દહ વાગે તો બધ રેકેટ જતી રી
હ એ તો કેતા હતા કે બધા હુંઈ જયા કે મોસે આયા હવે તો કેમ કેતા તા
હોવે એટલે એ તાર ના ના હું તો ઘરમાં